શોક હા કેમ છું મજામાં?
હા હા બસ
પન કે ત્રણસો ચોપન રૂપિયા હા બોલે બસ મજામાં અહં વેકેશન કરવા આ છીએ હલો
હા . તમારો અવાજ કપાય છે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
કપાયવો અવાજ
હા આવે છે બોલો
હા હા શું ચાલે છે આજે કયા ટોપિક પર વાત કરી છે બેન આપડે
આજે આપણે પર્યાવરણને પ્રદૂષણ પર આપણે વાત કરવી છે
હા બહુ સરસ ટોપિક તમે પસંદ કર્યું છે
હમ્મ. આટલી ફાસ્ટ લાઈફમાં આજે બધા કોઈને ટાઈમ નથી કે વોક કરવાનું કે ચાલવાનું બધાને આજે છોકરાઓને પણ આજે સાયકલ ચલાવતા શરમ આવે છે ને બધા પેટ્રોલ ના એક ઘર દીઠે એક પેલા વાહન હતું અત્યારે ગર મી માં જેટલા મેમ્બર હોય એટલા સા જોઈ છે છોકરાઓ હોય તો પણ્યા વગર ચલાવતા નથી સાયકલ એમને શરમ આવે છે વોકિંગ કરવા જવું હોય તો પણ એક્ટિવા લઈને ત્યાં જશે એક્ટિવા ત્યાં મૂકીને પછી વોકિંગ કરશે આવી રીતે બહ જ સવારથી ઉઠો ત્યારથી તમાર ચાલુ થઈ જાય છે તો ધુમાડા પ્રદુષણ આ તે બધું પર્યાવરણ ને ખુબ જ અ હેરાન કર કરે છે નુકસાન થાય છે
. . માટે ત્યા દરિયે છે ને ચાલવા જાય દરિયે ચાલ દરિયે જવા માટે છે ને એ લોકો કરે સાધન લઈ જાય અને પછી બાર પાર કરે ત્યાં આગળ પે જે વોકિંગ પાર્ક બને્યો છે ને ત્યાં આગળ પછી ચાલે પછી એમ કે કે અમે તો વોકિંગ અને એક્સરસાઇઝ એવું કરે અને પછી ત્યાંથી રિટન આવતા પાછા પોતાની સ્કૂટરમાં બેસી જાય તો એ શું એસરસાઝ કરી કહેવાય પર્યાવરણને બચાવવાનું સાથે સાથે એસ્સાઈજ પણ કરવાનુ .
અને ગ્રામ્ય જીવનમાં તો શું હતું કે એ લોકો ગમે ત્યાં ખેતી કરવા જતા કે કશે બી જતા ટ્રેક્ટર હોય પણ નહી તો સાયકલ હોય કા તો નજીક જ ખેતર હોય તો ખેતરમાં ચાલીને જતા અને ત્યાંની તો વાતા ત્યાં એટલા પેટ્રોલ ના એટલા વ્હીકલ નહી એટલે પેટ્રોલના ધુમાડા પણ નહી ને પ્રદુષણ પણ નહીં એટલે ગામડાનું જીવન છે એકદમ શુદ્ધ વાતાવરણ સવાર તને શધાબો અને વૃક્ષો પણ એટલા કે તમને બપોરે પણ તમને ગરમી નો અહેસાસ ના થાય તમે ઝાડ નીચે બેસીને પણ શુદ્ધ હોવાની અહેસાસ કરી શકો છો જયારે ગામડામાં તો તમે સવાર શહેરમાં તો તમે સવાર થી નીકળો ત્યારથી જ તમારે પ્રદુષણ જોવા મળે પેટ્રોલના ધુમાડા જોવા મળે રિકષાઓ તો બી સરકારે પેલા એલપીજી ગેસની વ્યવસ્થા કરી કે પેટ્રોલ બચ બચી શકે એટલે પેલા ગેસ ગેસ દ્વારા ગાડીઓ ચાલવા માંડી રિક્ષાઓ ચાલવા માંડી એ બધું વ્યવસ્થા પછી પણ એ પ્રોબ્લેમ થયો કે ગેસ ભરવા માટે લોકોને ક્યાં ક્યાં દૂર દૂર ક એને ગેસ ભરાવાની જગ્યા પેટ્રોલ પંપ ની એકાદ બાજુમાં કે વ્યવસ્થા ઓછી હતી એમ એટલે કોઈકને રસ્તામાં જ જો ગેસ પૂરો થઈ જાય તો બહુ તકલીફ પડતી પછી ઇલેક્ટ્રિક વાહનો સરકાર રે કાઢ્યા કે ઇલેક્ટ્રક વ્હીકલ ટુ વ્હીલર છે ફોર વ્હીલર છે રિક્ષાઓ છે એનાથી પણ પેટ્રોલમાં પણ બચત થાય પ્લસ પ્રદુષણ બી અટકે પર્યાવરણ બી શુદ્ધ બની રહે અને એમ સામાન્ય લોકો પણ એની ખરીદી કરી શકે જે એમને સસ્તું પડે એ ખાલી બેટરી ચાર્જ કરવાની જ રહે અને પ્રદુષણ થી પણ બચી શકાય અને પેટ્રોલ નો બચત ભી કરી શકાય અને પર્યાવરણ ને પણ શુદ્ધ રાખી શકાય એટલે સરકારે આ સરસયોજના કાઢી છે એનો પણ બધા લાભ લઈ શકે છે હવે તો ફોર વ્હીલર પણ બધા ઇલેક્ટ્રિક વસાવા માંડ્યા છે
હા તમે જે વાત કરી ફોરવીલરની બતાવા લાગ્યા છે તેનું અમે હમણાં જ ડેમો જોયું હતું કે એક જગ્યાએ છે ને મસીડી હતી અ માર્સડીશ પણ કેસવી ઇલેક્ટિક માર્સડીશ કે એને તમારે બેટરીથી ચાર્જ કરવાનું અને અ પંચોતેર થી સો કિલોમીટર સુધી ચાલે ચાલી શકે એમ અને પછી સર્વિસ સ્ટેશન પણ મૂકેલા હતા કે આટલી આટલી જગ્યાએ તમે મળસરીશ સ્ટેશન છે તો તમે ત્યાંથી છે ને તો તમે બેટરી ચાર્જ કરીને પાછા કરી શકો છો ને બાકી માં જો બોટલ પણ તમે ખાવા પીવાનું પતાવો ને એટલેમાં તમારે મળસરીશ ચાર્જ થઈ જતી હોય છે એટલે કેટલું સરસ એમના એરેન્જમેન્ટ કરેલું આપણને જોવા મળે ને કે ખરેખર ગવર્મેન્ટે જે કર્યું છે એ ખરેખર કે જેનાથી પરિવાર બચી શકેને એ વધારેમાં વધારે પ્રયત્નો કરવાનું અ પ્રયત્નો કર્યા છે તમને ખબર છે કે જાપાનની અંદર શું છે ખબર કે તમે એક જગ્યાએ કલિંગસ જતા હોય એક જ ઓફિસ ના હોય ને બાજુ બાજુમાં રહેેતા હોય ને તો બંને એક જ સ્કૂટર પર આવવાનું બે સ્કૂટર લઈને નહી આવવાનો જેનાથી અ પેટ્રોલ ની પણ બચત પર્યાવરણ પણ પ્રષિત શુદ્ધ થાય અને અ વધારે સારી કે બંને એક જ જગ્યાએ પહોંચી શકે બીજી એક વાત કહું તો સેબસ ની અંદર એક ગાર્ડન બનવીયુ છે એ ગાર્ડન તો એવુ છે
તો તમારે સાધન નહી લઈ જો ફો વલર કઈ પણ અને ત્યાં આગળ લોકોની ઇલેક્ટ્રિક બાઈક હો તે તમારે બેસી જવાનું અને એ ઇલેક્ટ્રિક બાઈક તમને ત્યાં લઈ જતી હોય છે અને તમારે જમાનાની એ પ્રદૂષણ થી ઘણું દૂર તમને કદાચ ખબર બી હશે કે આપણા
અને વિદેશમાં તો એવું હોય છે
હા
અને વિદેશમાં તો એવું હોય છે
અને વિદેશમાં તો એવું હોય છે કે ત્યાં આગાડી તો તમારે ઘરમાં કંઈ બી રસોઈ બનાઈ કે કઈ બી તળ્યું કે વગાર કર્યો કે કઈ બી અને જો વિન્ડો ખુલ્લી છે ને થોડોક બી ધુમાડો તમારે ત્યાં સીસીટીવી કેમેરા હોય છે કે ફ્લેટોમાં કેમ કઈ બી તમારા ઘરેથી ધુમાડો બહાર નીકળ્યો વિન્ડોમાંથી તો તરત જ ત્યાં સાયરન વાગે છે અને દંડ તો ભરવો પડે છે પ્લસ એ લોકોને વિનંતી પણ કરવામાં આવે છે કે તમે હવેથી આ પ્રદુષણ થવું જોઈએ નહીિ તમે અજાણ્યા માણસ લાગો છો એટલે તમારે આ વસ્તુ સંભાળવાની છે પ્લસ રસ્તા પર બી તમે જ્યાં ત્યાં બધા ઇલેક્ટ્રિક વાહનો તમને જોવા મળે છે એટલે પ્રદુષણ તો બિલકુલ જોવા જ નથી મળતું અને શુદ્ધ પણ એટલું વાતાવરણ આપણે જેવી ગંદકી ત્યા જોવા નથી મળતી અને ટ્રાફિકની સમસ્યા પણ એટલી જોવા નથી મળતી અને એટલે ઇલેક્ટ્રિક વાહન થી પ્રદુષણ પણ અટકે છે અને પર્યાવરણ બી શુદ્ધ રહે છે તેથી ત્યાંના લોકો આમ રોગથી પણ બચી શકેને આપણા બધા લોકોને ત્યાં કેવું હાર્ટ એટેક છે માસ ની તકલીફ છે એ બધું પ્રદુષણ થી આ લોકો ખાસો મોટો રોગનોો ભોગ બની રહ્યા છે
એ પ્રદુષણ તો બહુ મોટો પ્રોબ્લેમ જ્યારે જ્યારે પણ અ તમે અ ખાસમાં જુઓ કે કઈ પણ કરો કે સરત ફેલાઈ જરી પણ અ શકાતો નથી કારણ કે પ્રદૂષણ ના કારણે તો જાડવા ફૂલ છોડ માણસ પશુ પક્ષી જ છે પણ બધાને જ બધાને જ પ્રોબ્લેમ થાય છે પણ એને અટકાવી શકાય બ કે આપડી જરૂરિયાતો જેટલી બધી એવી વધી ગઈ છે ને કે અ થોડું થોડું ગમે ત્યાં પ્રદુષણ થઈ જ જતું હોય છે
અને પક્ષીઓને તો બીજા બારા એ લોકો તો બોલી શકતા નથી એ લોકોને તો ખાલી સહન જ કરવાનું હશે એ ઉડી ઉડી જ્યાં પણ જાય ત્યાં બધે પ્રદૂષણ તો એમને હોય છે એ શુદ્ધ હવા માટે ઊંચે આકાશ જે મોટા મોટા વૃક્ષો છે ત્યાં જઈને રહે છે કે ત્યાં શુદ્ધ હોવા મળે પણ એમને ખોરાક મેળવવા માટે તો નીચે આવવું જ પડે છે જ્યાં ત્યાં જવું પડે છે તો એ લોકો એટલા હેરાન થાય છે કે એ લોકો આપ કઈ નથી શકતા અને પાણી હોય ખોરાક હોય તો પણ એમને ખાવા માટે નીચે આવવું પડે છે પોતે પોતાના છોકરાઓ માટે પણ લઈ જવું પડતું હો પણ છતાં એ લોકોને એટલું ગૂગળામણ થાય છે કે એ લોકો પણ આનો ભોગ બને છે અને લાંબા સમય પછી મૃત્યુ પામે છે એટલે આ પ્રદૂષણ નો તો એક નિકાલ કરવો સરકારે પણ વિચાર કરવો જોઈએ અને આપણે પણ રિક્ષાઓમાં લોકો એટલું પેટ્રોલના બદલે અમુક વખતે કેરોસીન પણ ભેળવીને એ લોકો સસ્તા ભાવે કરીને ધુમાડાનું આખું વાતાવરણ પ્રદુષિત કરતા હોય છે એટલે સરકારની સાથે સાથે આપણે પણ બને એટલું પર્યાવરણ ને શુદ્ધ રાખવાની કોશિશ કરીને પેટ્રોલ નો બચાવ કરીને ઇલેક્ટ્રિક સાધન જે સરકારે જે વ્યવસ્થા કાઢી છે એનો ઉપયોગ કરી ને આપડે એનો અમલ કરીએ
અનેના ખરેખર તમે જુઓ કે અત્યારે ઠેર ઠેર બધ્ચે તમને એસી જોવા મળશે દરેક ઘરમાં એસી ઝૂંપડા જેવ ઘર હશે ને એની અંદર પણ એસી હશે તો જેના ઘરે એસી નની હોય ને તો બધા આમ ક્વેશ્ચન માર્ક કરે એ કઈ પાપ ના કરી નાખ્યું હોય એમ અરે તારા ઘરે એસી નથી એવી રીતે વાત કરે એમ તો હવે એસી તો જે આઉટડોર એના અંદર એટલો બધો ગરમ પવન નાખવામાં આવતો હોય છે ને કે જેના કારણે બારષોને એટલી બધી ગરમી અ પ્રસરાય છે અને વાતાવરણમાં પણ ગરમી ઉત્પન્ન થાય છે તો એ ઉત્પન્ન ન થાય અને આજુબાજુ જે આઉટડોરની આજુબાજુ જેના ઘર હોય ને એ લોકો પણ હેરાન પરેશાન થઈ જતા હોય છે તો એ એ બધું એસી ને એ બધું ઓછું કરવું જોઈએ નેચરલ વાતાવરણમાં ઠંડક થાય તેવું કરવું જોઈએ જોએ વધુ વૃક્ષો વાવવા જોઈએ ગ્રીનરી જોઈએ સારું પર્યાવરણ રાખવું જોઈએ અને પરવરણની સાથે આપડણે વધામાં વધારે વૃક્ષો વાવી શકીએ તેવું હો તેવું હોવું જોઈએ અને હું એવું માનો છું કે ચોમાસાના જે ગવર્મેન્ટે કીધું છે કે નાના નાના બીજ હોય તે નાના નાના બીજ એ પણ આપડે ઘ બીજ નાખવા જોઈએ એ બીજ નાખીએ ને તો ઊઘી પણ નીકળે છે. અને વૃક્ષો ઉગે તો આપણને એનાથી ઠંડક થાય ઘણા અમારા બિલ્ડિંગમાં તો જે ચો કીદાર છે ને એને તો શું કર્યું છે થોડીક જે જગ્યા છે ને એની એની અંદર છે ને તો એને એની અંદર તો છે ને એને પોતાના શાકભાજી વાવેલા છે તો આ વિશે તમારી સાથે વાત કરીને ખુબ જ આનંદ થયો આપણે બીજા ટોપિક પર પછી વાત કરશે. હા આવજો હા. બાય.